હલો કેમ છો બેન
બસ મજામાં છું તમે કેમ છો
હા હું પણ મજામાં.
શું ચાલી રહ્યું છે આજકાલ
કાઈક ની
કોઈ સાઈડ વર્ક કરો છો કે નથી કરતા
ના અત્યારે તો કાઈ ની પણ એવું લાગે છે કે કરવું જોઈએ.
કરવું જોઈએ ને એક હાઉસવાઈફ ને ફ્રી સમય માં કંઈક નાનું મોટું કામ કરવું જોઈએ તો તો તમને તમારી પાસે શું સ્કીલ છે
એમ તો અ કોઈ એવું છે ને કે નાના બાળકોને આપડે ટ્યુશન લઈ શકીએ છે.
હા હા હા
અને પછી હા અને પછી અ આપણા સિંગાર નું જે અ દુકાન હોય ને શિંગાર માટે એ પણ આપ આપણને હારું એમાં પણ પ્રોફિટ આપણને સારું મળે.
સારું મળતું હોય છે એક મતલબ સ્મોલ બિઝનેસ કરીએ તો સારું રેને. હા હા અને હું તમને આઈડિયા આપું સ્મોલ બિઝનેસ રિલેટેડ હું તમને પેલી આપણે માતાજીને કરવા માટેની વાટ બનાવ તો આવડે છે પેલી કયો ને ધૂપપતી ક શું કયો તમે એમને એ ચલો સંંભળાય છે મારો અવાજ તમને હલો હલો હલો સંભળાઈ રહ્યો છે અવાજ હલો હલો હલો હલો. હલો.